હેલો.
હલો.
હેલો કેમ છો બેન.
હા મજામાં.
હા તમે અહીં અવાજ આવતી છે.
હા મને તમે અવાજ આવતી છે.
સારું. આજે આપણેે સમય ઉપર વાત કરવાના છે તમે ફ્રી છો.
હા હા હું ફ્રી છું કરી શકો તમે.
સારું. સમય એટલે કે કોઈ પણ કામ. થવા માટેનો ગાળો અથવા કાળ સમયાને. જે જીવનની સૌથી મોટી શક્તિ છે. ગયેલો સમય ક્યારે પાછી આવતો નથી તેથી. આપણને તેનો સારો ઉપયોગ કરવો જોઈએ. પૈસા પાછા મળી શકે છે પણ સમય નહી. સમય બચાવવા માટે આપણેે કામનું સમય પા. ત્રક બનાવવું જોઈએ. રોજ સવારે પહેલા ઉઠવાથી આપણને કામ. કરવા માટે વધુ સમય મળે છે. સમય જીવનની દરેક સ્થિતિ બદલ. બદલી નાખે છે તે નાનપણ માં. થી યુવાની લાવે છે જે લોકો સમય સાથે બદલતા નથી. તેઓ પાછળ રહી જાય છે વધુ વિગતો. હ માહિતી મળીશ. ઓકે.
સાચું કીધું બેન તમે સાચું કીધું સમય જે છે ને અમૂલ્ય ખજાનો છે. સમય છે ને એ ભગવાન ની એટલી મોટી ભેટ છે ને કે એ. એટલી અનમોલ ભેટ છે ને કે એનો. કોઈ દુરુપયોગ ના કરવો જોઈએ જે સમય છે ને જીવનમાં જેમ તમે. ને સમય જીવનમાં સૌથી કિંમતી સંપત્તિ છે. જેટલી કિંમપતી આપડી જે સંપત્તિ જાય ને પૈસા. કામ ખજાનો. કે આપડા વ્યવસાય વગેરા એ બધું આપણે પાછું મેળવી શકીએ છીએ. પણ એક સમય એવી વસ્તુ છે ને કે જે આપણે ખોયા પછી. એને પાછું મેળવી શકતા નથી. એક વાર ગુમાવેલો સમય છે ને ક્યારેય પાછો મળતો નથી. એટલે સમય નું છે ને સદઉપયોગ કરનાર જીવનમાં હંમેશા સફળ બને છે. સમયને વ્યર્થ ખર્ચનારને પસ્તાવો થાય છે જે સમયનો. ફાલતુમાં પેલું સમય ને ઇસ્તેમાલ ની કરે ને બરાબર. એને વ્યર્થ કરે ને તે તે માણસ છે ને હંમેશા પસ્તાવે છે. દરેક કાર્ય માટે છે ને સમય નું સંચાલન આપણને બધાને છે ને. ને લોકોને બી છે ને દરેક કાર્ય માટે. છે ને સમય નું સંચાલન એકદમ જરૂરી પાત્ર છે. વિદ્યાર્થી જેમ કે વિદ્યાર્થીઓ હોય ને એ લોકો ના સમય ની કેટલી કદર છે. એ લોકોની સ્કૂલો, શાળાઓ, કોલેજો સમયસર ચાલુ છે. અગર એ લોકો નું સમય ને સંચાલન ના થાય ને. તો સ્કૂલમાં ગમે ત્યારે વિદ્યાર્થી ગમે ત્યારે જાય. એટલે સમય ની કદર ત થી જાણી લો કે સમય એટલે સાડા સાત કે અમુક શાળાઓમાં સાડા સાત વાગે થાય અમુક શાળાઓમાં આઠ વાગે થાય. ગુજરાતીઓમાં દસ વાગે થાય ત્યારે સમયસર વિદ્યાર્થી ત્યાં પોહોંચી જાય છે. એ લોકો જેરીક પણ સમય નો દુરુપયોગ નથી કરતા સમયસર એ છે સમયની કદર સમય પર એ લોકોનું ભણતર થાય છે. સમય સમય પર એ લોકો ના પીરિયડ ચેન્જ થાય છે હમણાં ગણિત ભણાવવાનું પછી ગુજરાતી ભણાવવાનું પછી હિન્દી ભણાવવાનું એમ આખો દિવસ ટીચર નથી ભણાવતા રે સમય સમય પર અડધા અ અડધા કલાકનું ડિસ્ટન્સ રાખીને એ લોકો ના છોકરાઓને ભણાવવાનું ભણતર રાખવાનું ચાલુ કરે છે. એ હે સમયની પૂરતી બરાબર કરરે છે. જે સમય જે છે ને મૂલ્ય ઓળખનાર વ્યક્તિ છે ને પ્રગતિના માર્ગે આગળ વધે છે. આપણને બધાને છે ને સમય ને યોગ્ય દિશામાં વાપરવો એ જરૂરી આપડી બધાની કરા છે. સમય છે ને જીવનનો સૌથી મોટી ને કિંમતી ખજાનો છે જેમ તમને મે કીધું નેમ પૈસા વાળા હો કે કેટલા બી કરોડપતિ લોકો હોય બધું વસ્તી એ લોકો ખરીદી શકે છે. પણ સમય જે છે ને કોઈ નથી ખરીદી શકતું કોઈની કોઈની એટલી પેલી સંપત્તિ નથી કે જે સમયને ખરીદી લે છે. કેમ કે આપડે આપણા કાર્ય કરતા રહી છેએ પણ સમય ન જો ગાળો છે ને તે વધિયા વધતા વધ્યા કરે છે એ કોઈ ના હજુ કેટલો બી અમીર હોય કે ગરીબ હોય. ને કેટલું બી ઇમ્પોર્ટન્ટ માણસ હોય એના હજુ કોઈને હજુ સમય રોકાતો નથી. સમય પોતાનો ચાલતો જ રહે છે.
આપણેે ખોયલી સંપત્તિ જેમ તમને કીધું નેને કે આપડણે ખોયલી સંપત્તિ પાછી મેળવી શકીએ છીએ બસ સમય ને આપડણે પાછું મેળવી શકતા નથી એટલે જ કહેવાય છે કે સમયે એકદમ. અમૂલ્ય ખજાનું છે સમય નું યોગ્ય આયોજન કરનાર વ્યક્તિ હંમેશા સફળતાના માર્ગે જ જાય છે જે એટલા જ માટે જે નિયમિત જીવન જીવે છે એ સારા ગુણ સાથે આગળ વધી શકે છે. એટલા જ એક કવિ એ કહ્યું છે કે સમય છે જી સમય છે જીવનનો સાચો આધાર તે વિના જીવન થાય બેકાર જે સમયને સાચી રીતે વાપરે તે સફળતાની ચોટી સુધી પહોંચે. સમય અને દેશના વિકાસ માટે પણ સમય નું મહત્વ છે જો દરેક વ્યક્તિ સમયસર પોતાનું કામ કરે પ્રગતિ ઝડપથી થાય જેમ કે ટ્રેન નો સમય હોય ટ્રેન સમયસર હોય. લોકો જાય ને ટ્રેનમાં બેસી એવું બધી ટ્રેનોનું ટાઈમિંગ હોય. ને પબ્લિક પોતાનું સમયસર એ પોહોંચી જાય જો પબ્લિક જે આપણા જેવા કોઈ પણ માણસો આપણે સમય ન જે એક મિનિટ બી પેલું દુરપયોગ કર્યો ને આપણે કેટલી વાર જોયેલું હશે ને કે એક મિનિટ ના લીધે બી આપડી બધાની ટ્રેન. ઉપડી જાય છે એટલું સમય નું મહત્વ માનવું જોઈએ. એ વિશે તમારું તાત્પર્ય શું છે.
ત મેમે સાચું પીધું વીતી ગયેલો સમય એ ક્યારે પાછો લાવી શક. તો નથી તેથી જ સમયને સોના કરતા પણ વધુ. હું કિમતી માનવવામાં આવ્યું છે સમય નિયતન વહેતો રહે છે તે ક્યારે કોઈ રાજા રંગ કે મહાન વ્યક્તિ માટે પણ ભોગતો નથી સમય વહેતા જળ ઝરણા જેવો છે જે માત્ર આગળ વધતું જ જાય છે. ઘડિયાળ અને કાંટા સતર્કરતા રહીને આપણને યાદ આ આપાવે છે કે આપણું આ આયુષ્ય પણ વ પણ ઘટી રહ્યો છે. જે વ્યક્તિ સમયની આ ગતિને સમજી શક- તેનાથી તે જીવનની દોડ પાછળ રહી જાય છે. અને વિદ્યાર્થીઓ જીવનમાં સમય ન મૂલ્યો સૌથી વધુ છે જે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ રમત ગમત અને આરામનો યોગ્ય સમય નક્કી નકી કરે છે તે પરીક્ષામાં ઉત્તમ સફળતા મેળવે છે. આળસમાં સમય બગાડનાર વિદ્યાર્થીઓ એ પાછળથી પસ્તાવો કરવો પડે છે. વેપાર કે નોકરી જે વ્યક્તિ સમયસર કામ પૂરું કરે છે તે સમાજમાં અને કાર્યસ્થળ પર પ્રતિષ્ઠા વધે છે. જો ખેડૂત યોગ્ય સમયે વાવડી ન કરે તો તેને પાક મળતો નથી પ્રકૃતિ તે પણ સમયના નિયમોનું પાલન કરે છે. સૂર્ય ચંદ્ર અને ઋતુઓ બધું જ પોતાના ચોક્કસ સમયે જ આવે છે. જે લોકો સમય નો સરદુ પ્રયોગ કરે છે તેઓ જીવનમાં પ્રતિક અને સુખ મેળવે છે. મહાત્મા ગાંધી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને એપી જે અબ્દુલ કલામ જેવી મહાન વિભૂતિઓ સાથે સમયના ખુબ જ પાકા હતા બીજી તરફ જે લોકો આજનું કામકાલ પર ઢકેલે છે અથવા સોશિયલ મીડિયા ટીવી અને નકામી વાતો સમય બગાડે છે તેમની જીવન અસફળ રહે છે સમયનો દુરુપયોગ એ આપણી જાત સાથે સૌથી મોટો ન્યાય છે સમય એ બગ ભગવાને આપણને આપેલી અમૂલ્ય ભેટ છે. આપણે આપણા રોજી રોજીિદા જીવનમાં એક ચોક્કસ ટાાઈમ ટેબલ બનાવવું જ જોઈએ અને તે નું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. વીતેલી શાળા પછી આવવાની નથી માટે આજથી જ દરેક ર નો સાચો ઉપયોગ કરવાનું સ્વરૂપ કરીએ. સમય માન આપશો તે તો સમય તમને માન આપશે. અને સમય એ ઈશ્વર ની અમૂલ્ય ભેટ છે જે વ્યક્તિ સમય નો અર્ધ ઉપષન કરે છે તે મહાન બને છે મહાન મહાન પર પુરુષો જેમ ગાંધીજી સમયનું પાલન કરતા હતા તેઓ પોતાની એક એક પણ ક્ષણ નકામી જતા દેતા ન હતા. આપણે આપણું દૈનિક કામ આયોજન બનાવીને કરવું જોઈએ, જે કામ આજે કરવાનું છે તે આજે જ કરવું જોઈએ. કાલે કાલે કરીશું એમ વિચારી કામ મુલતાવી રાખવું નહી માણસને સમયને સૌથી મો દુશ્મન છે.
સાચું કીધું બેન તમે સાચું કીધું તમે, સમયનો જો દૂર ઉપયોગ કરીએ ને. તો માણસને જીવન છે ને એકદમ નકામો છે. સમયસર બધું કામ આપણું ઈશ્વરે એવું ચક્ર બનાવ્યું છે ને, કે બધું કામ જેમ તમે કીધું ને કે ઋતુઓ સમયસર આવે. જો અર્થવ્ય સમયસર ના આવે અર્થવ્યર્થ થઈ જાય તો માણસ ક્યારે શું કરી શકે છે જેમ સમયસર તુઓ આવે, શિયાળો ઉનાળો ચોમાસું. એમ ક્રમ વાઈઝ ગોઠવેલું છે, જો ઈશ્વરે જ આપણને ગોઠવેલું છે ને તો માણસ ન ભી કર્તવ્ય છે કે સમય નો દુર ઉપયોગ ના કરવો જોઈએ. સમય નો બરાબર કેમ કે સમ છે ને અમૂલ્ય ખજાનો છે, બધું ખજાનો જેમ તમને કીધું મેં અગાડી. એ બધું આપડે જે આપડે જે બધું આપડે જો બધું ગુમાવેલું હશે ને, તો આપણેે બધું પાછી મેળવી શકીએ. પર સમય એવો છે ને, કે આપણે જેને આપણે મેળવી શકતા નથી. હમણા જેમ કે આપણા નાના પણ ના સમજો કે આપણે નાના હતા. હમણાં સમય ગયો ને, આપડો સમય ગ ગય એટલે આપડે હમણા વિચાર કરીએ કે અમે નાનપણ નું જીવન જીવી લઈએ નહી ભાઈ. જે સમય હતો તે સમય હતો જે સમય એક વાર ગયું. તે પાછી સણો આપણને પાછી મળતી નથી. એટલે જ કેહેવાય છે કે સમય જે છે કુંજી દરેક દરવાજાની તે ખોલે રહહ સુખ સફળતાની. જે સમયનો સાચો ઉપયોગ કરે, તે જીવનમાં હંમેશા આગળ વધે, સમય છે ને વિના હેલો.
હેલો, હા. તમને મારી આવાજ આવતી છે? હા આવતી છે.
હા સમય વિના જીવન છે ને અધૂરું બની જાય છે. સમર છે ને સફળતાની દરેક દોરી પર છે, સમય ની એટલી પોટનટા છે ને.
હ
કે સમય ને આપડે જીરીક બી દૂર ઉપયોગ ના કરવો જોઈએ સમય વધુ વ્યસ્તિઓ બધા કાર્યઓ આપણા પૂર્ણ કરે ને. તો જીવનમાં આપણને સફળતાની
દરેક રાહ પર આપણે સમય ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એ ભગવાનની મોટી સૌથી મોટી દેન છે.
ને આપણે પણ એની બરાબર કદર કરવી જોઈએ. સારું બેન તમારાથી વાત કરવાનું મને ખુબ જ સારું લાગ્યું.
હા મને પણ.
હા ચાલું.
અચ્છા.